કેમ છો?
હા વા સંભળાય છે.
હા સંભળાય છે સંભળાય છે.
હા કેમ બસ મજામાં, તમે કેમ છો?
કઈ નહી બસ જો આવી હજુ હમણાં જોબ પરથી.
હા હા હા બરાબર બસ આ તમારે છોકરાઓને એવું બધાનું કેવું ચાલે છે.
અ ચાલે છે હવે અત્યારે તો વેકેશનની થોડું મૂડમાં છે કારણ કે આ સી બી એસ ઇ વાળાનું એવું ને કે અ અત્યારે સ્કૂલમાં એક્ઝામ પતી જાય ને પછી પંદર દિવસનું બ્રેક. પડે ને પછી એપ્રિલ થી પાછી સ્કૂલ ચાલુ થાય એ રીતનું છે.
હા હા અમારે પણ એવું. છે આ સ્કૂલ હમણાં ચાલુ થઈ ગઈ છે એટલે નાના છોકરાઓ હતા એટલે એમને એડમિશન એ બધામાં થોડા પડેલા હતા એટલે છોકરાઓને આખો દિવસ શું રમવા જાયને બધું હમણાં વેકેશન પડવાનું મહિના પછી એટલે તરત એ લોકો વેકેશન. પણ એટલે લોકોને આખો દિવસ રમવાનું બહુ ગમે એટલે હવે આ સ્કૂલ રજા પડવાની એટલે થોડા દિવસ રમવા માટે અમે લોકો અ અહિયાં નીચે રમવા લઈ જઈએ ગાર્ડનમાં રમવા લઈ જઈએ છે, અને ગાર્ડનમાં બધા બો બધી જગ્યાએ હવે નજીક નજીકમાં ગાર્ડન ખુલેલા છે તો નજીકમાં ગાર્ડનમાં બધા અ સ્લાઈડિંગ, હિચકા અને બધા સાઈઝ ના હોય છે તો એ લોકો બધા ત્યાં સાથે મળીને રમે છે અને નીચે પણ અમે લોકો એવું જ બધા છોકરાઓ સાથે બધી અલગ અલગ ગેમ રમીએ છે, એ એ એ લોકોને પણ ગમે છે ને અમને પણ ગમે છે. આપડા જમાનામાં આપડે જયારે નાના હતા ત્યારે વેકેશન કરતું એટલે આપણે તરત દોડીને શું કરતા કે ફોઈ કે મામા કાકાની તા જતા રહેતા, એટલે ત્યાં જઈને આપણને કેટલી મજા આવતી કે આવી રીતના ઉનાળુનું વેકેશન હોય એટલે બરફ વાળો આવે એટલે બરફ ગોળો ખાતા અને નજીકમાં આપણને જ નજીકમાં ગામડામાં જતા એટલે આવી રીતના જ આપણું વાડી હોય તો, વાડીમાં ફર્યા કરતા આખો દિવસ અને બધા છોકરાઓ સાથે આપણે આવી રીતના જે ચાર રસ્તા હોય તેવી રીતના ચાર રસ્તા પર બધા રમતા લંગડી કે સંતા કોકડી એવી અલગ અલગ ગેમ રમતા એટલે આપણે બધા સાથે મળીને મજા આવતી હવે. આજકાલના જે જમાનામાં છે તો છોકરાઓ એટલા બિઝી થઈ ગયા છે કે વેકેશન ની પડે એટલે છોકરાઓને આપડે બધા એ લોકોને ક્લાસીસ માં મૂકી દે છે કે સ્વિમિંગ ક્લાસીસ, કે સિંગિંગ એવ બધા અલગ અલગ ક્લાસીસમાં મૂકી દે છે તો એ લોકોનું બાળપણ તો એટલું છીનવાય જાય છે કે વાત ના પૂછો એટલે આવું બધું ક્લાસીસમાંતા થોડુંક એ લોકોને રમવા દેવું જોઈએ એટલે રમવા દે તો શું એ લોકોનું શરીર નો વિકાસ થાય અને માનસિક રીતે પણ વિકાસ થાય અને એ લોકો ન બ્રેઇન પણ ડેવલોપ થાય છે, એટલે આ બધી પ્રવૃતિ કરવા કરતા થોડુંક એ લોકોને આ વેકેશન ની અંદર તો રમવા જ દેવું જોઈએ કેમ કે વેકેશન પતી જાય પછી તો રેગ્યુલર તો એ લોકો આખો દિવસ તો આવી રીતના કાઢવાનું જ હોય છે સ્કૂલને ટુશનને એ બધામાં એટલે આ કેશનમાં તો લોકોને થોડું રમવા જ દેવું જોઈએ શું કેવું તમારું?
જે છોકરાઓને જે વિકાસ થવો જોઈએ. કે જે રમત ગમત. રમવી જોઈએ જે આપણે બધા બાળપણમાં રમતા હતા કે ભાઈ પકડા પકડી રમીએ મિત્રો પછી અ આપણે દોરડા કૂદીએ પછી, લુકા છુપી રમતા પછી કેવા સરસ આપડે વરસાદમાં ભીંજાવા બી જતા ને પેલી સાત ટીકડી યાદ છે કે સાત ટીકડી રમતા મરા તો સાત ટીકડીમાં તો બહઉ મજા આવતી. પછી. નદી કે પર્વત રમતા, કે ઉપર ઓટલા ઉપર ચડી જતા એટલે અ પર્વત ને નીચેના રસ્તા ઉપર પાછા ભૂચકો મારીને નીચે પડતા એટલે નદી એટલે એવી રીતે આપણે એટલી સરસ બધી જે ગેમ મજાની રમત ગમત રમતા તે આજના છોકરાઓને આવું કશું આવડતું નથી, પ્લસ એ લોકો તો આખો દિવસ મોબાઈલ ને ટીવી જ જોયા કરે છે, આવું રીતે જે છોકરાઓને આપણે બહાર કાઢીએ તો એ લોકોનો શરીર નો વિકાસ પણ થાય અને એ લોકોની હડકાને બધું પણ મજબૂત થાય એમ. થોડાક સ્કૂલમાં બી છે ને શિક્ષકો એ એ લોકોએ કેવું જોઈએ કે તમારે હેલ્થ વાઈઝ જે કસરત કરવી હોય તો તે કસરતની રૂપમાં આપણેે આ જે આઉટડોર ગેમ્સ બધી છે ક્રિકેટ છે આ છે તે એ રમુંવુ જોઈએ છોકરાઓ તેથી એ લોકોને શારીરિક પ્લસ માનસિક પણ વિકાસ થાય એ લોકો ન એમ. બીજું કે દાદા દાદી કેવી સરસ આપને વાર્તા સંભળાવતા પછી, પરિવાર સાથે બેસવું જોઈએ એ લોકોએ વેકેશનમાં છે ને આવું બધું થોડું છોકરાઓ શીખ કે આપણે થોડા સંસ્કાર બી દાદા દાદી જે સંસ્કાર આપણને આપે છે કે જે જે રીતે આપણને એ લોકો સમજાવીને આપણને એ કરે છે એ રીતે આપણે એ લોકોની સાથે બેસવું જોઈએ, વાર્તા સાંભળવી જોઈએ પછી થોડુંક વાં વાચન કરવું જોઈએ પછી, થોડું આજકાલ આધ્યાત્મિક રીતે પણ આપણે છોકરાઓને સંસ્કાર નાખવા જોઈએ, કે જેથી આપણેે એ લોકોને ભાઈ અમુક ભગવાન ના શ્લોક થોડા કેહેવા જોઈએ પ્લસ આજકાલ તો બધું ટીવી પર આવી જાય છે રામાયણ તા પણ જે આપણી જે ગીતા જે ચોપડી જે છે, એને આપણે એ લોકોને વાંચતા શીખવવી જોઈએ કે ભાઈ આ રીતનું આ છે તેને આ રીતના શ્લોક છે થોડા સંસ્કૃતમાં શ્લોક આવડે કે ભાઈ સામાન્ય જે શ્લોક છે, તે આવડવા જોઈએ એવી રીતે થોડુંક થોડું આપણેે એ લોકોને શીખવીએ તો આપણે આપણી ભારત સંસ્કૃતિનું જે મહત્ત્વ છે એ પણ એ લોકોને સમજાય, બસ ખાલી ટીવી જોવું પિક્ચર જોવું ને એ જ બધું કર્યા કરે તો એ તો છોકરાઓને આજે આપણે કેવી રીતે આપ આપણે એ લોકો ન ઉછેર કરી શકીએ કઈ ખબર નથી પડતી આજ કલ ના છોકરાઓ આપણી સાથે વાતચીત કરવાના બી તૈયાર નથી બસ એ લોકો ભલું કે એ લોકો નો રૂમ ભલો, તરત જ આવે એટલે રૂમમાં જતા રહેે કે રૂમમાં ફ્રેન્ડ સાથે વાત કરે. કે બસ એ લોકોનું કંઈક કર્યા કરે બાકી તો આ જે બધી પ્રવૃતિઓ વેકેશનમાં જે આપણે રમતા હતા, એ આપણેે મોલ્લાના બધા જે છોકરાઓ મળી ને ભાઈ બહેનો બધા ત્યાંના જમાનામાં તો બધા જ મામાના ઘરે જતા એટલે બધા જ મામાના ઘરેથી. બધા જ મોલામાં ભેગા થઈ જતા અને રાતના આવું રમતા તો કેવી સરસ મજા આવતી કે રાતના બાર બાર એક એક વાગ્યા લગીને રમતા સાચી વાત છે ને.
હા હા સાચી વાત, તમારી એટલે તો એ ત્યાારના જમાનામાં તો વાત જ નહી પૂછો કે આપણે ગામમાં જતા એટલે બધા સાથે મળતા, એટલે બધાને રમવાની એટલી મજા આવતી બધા ભેગા મળીને અલગ અલગ વસ્તુઓ રમતા પછી અ આપડે આવી રીતના ત્યાં ગામડામાં તો ખટામણા આંબલી ને એવું બધું પણ બહુ મળતું, એટલે એ બધું ખાવાની પણ એટલી મજા આવતી જયારે આજકાલના છોકરાઓય એવું બધું તો ભૂલી જ ગયા છે, આ બધી ગેમ્સ ને એવું બધું રમવાનું જ ભૂલી ગયા છે આખો દિવસ જોએ તો મોબાઈલ અને આ આખો દિવસ ટીવી એ બે માંથી જ ઊંચા નહી આવે છે, આવી બધી ગેમ લોકોને આવડતી જ નથી આપણેે જ શીખડવી જ પડે છે એ લોકોને કે અમારા જમાનામાં અમે તો આ બધી ગેમ રમતા તો કેટલી મજા આવતી, અને આપડા હાથ પગના બી કસરત થઈ જતી એક જાતની કે હા તો એમ તો હવે આજકાલના છોકરાઓને શું કે, કે સ્કૂલમાં તો આવી બધું કઈ કરાવતા નથી પ્રવૃતિ પણ આપણે થોડું એ લોકોને રમ આપણે એ લોકો સાથે રમશું તો એ લોકોને પણ ખબર પડશે કે આવી બધી ગેમ હોય છે બાકી તો છોકરો આજકાલ ના જે છે તો બસ બહાર જઈને ખાલી એક બીજા ફ્રેન્ડસને મળે, ને આવી રીતના ફરવા જ જાય છે એ બધી ગેમ્સ રમવાનું હવે ઓછું થઈ ગયું છે, અ એટલે અમે પણ એવું જ કરીએ છે અમે અમારા છોક રાઓને અ આવી રીતના રજા હોય તો બહાર ગામ બહાર વેકેશનની અંદર ગામમાં લઈ જઈ, ગામમાં આવી રીતના બધા ભેગા થઈને આવી બધી અલગ અલગ ગેમ્સ રમે, અથવા તો આવી રીતના કોઈ વખત દરિયા પર જઈને આવી રીતના એ લોકો એ લોકોને રે તીમાં રમવા દઈએ છીએ. તેથી રેતિમાં રમવા તેવી એ લોકોની આ ગ્રીપ સુધરે છે, અને લોકોની હાથ ની પણ આ કસ સરત થાય છે. હા એટલે આ રીતે અમે રમાડીએ છીએ, પણ મેં તો જોયું છે ઘણા બધા છોકરાઓ જે રમે છે તો તે અમુ નીત આવી રીતના માટીમાં રમવાનું પણ નથી ગમતું, માટીમાં રમે છે તો આ એ લોકોની હાથ ની પણ કસરત થાય છે અને એ લોકોની ગ્રીપ પણ સારી એવી થાય છે, એટલે આપણે જ થોડી આદત પાડવી જોઈએ એ લોકોને બાળપણથી જે લો કો ના હોય ત્યારથી જ આપણે કહેવું જોઈએ, કે આવી બધે આવી આ બધી ગેમ્સ રમવાની અનેવા બધા આપણે આપણી સંસ્કૃતિ પણ આપવી જોઈએ, લોકોને શીખાડવું જોઈએ કે આ રીતે અઠવાડિયામાં એકાદ બે દિવસ બે ના ટાઈમ ના મળે તો રજા હોય ત્યારે મંદિર રોજ જવું જોઈએ, અને પગે લાગવું જોઈએ પછી એ લોકોને આવી રીતના શ્લોક શીખાડવા જોઈએ. અને અમારે ત્યાં પણ એવું છે, અમારા દાદા દાદી હોય છે તો એ લોકોને કહે છે, લોકોના જમાના ની વાત તા અથવા તો આ બધી આપડી જે વાર્તા હોય તો કે તો એમાંથી પણ વાર્તા માંથી પણ એ લોકોને બહુ બધું શીખવા મળે છે, અને એ લોકોને આપણે. રાતે રાતના પણ સુઈ જાય ત્યારે પણ આપણે એ લોકોને આવી રીતના લોરી સંભળાવીએ તો એ લોકોને તરત જ ઊમઘ આવી જાય છે, જયારે આજકાલ ના છોકરાઓ આજકાલની મા લોકો બી એવું કે બસ આ મોબાઈલ પર મૂકી દે ગીત એટલે એ લોકો છોકરાઓ સાંભળ્યા કરે, પણ આપણેે જાતે જો એ લોકોને આવી રીતના ગીત ગાવીને સુડાવીએ તે લોકોને મસ્ત ઊંઘ આવી જાય છે, એટલે આપણા જમાનામાં પણ આપણને આપણા મમ્મી પપ્પા કે દાદા દાદી આ રીતે ગીત સંભળાવીને સુવડાવતા હતા ને, એટલે આપણે પણ આપણે પણ આપણા છોકરાઓને સુવડાવવું જોઈએ, અને આવી રીતના બધી અલગ અલગ ગેમ્સ રમવા આપણેે એ લોકો સાથે નીચે જવાનું, અને આ બધી અલગ અલગ ગેમ્સ લોકોને શીખાડવાની સાત ટીકડી છે કે નદી કે પર્વત એટલે આપણે રમશું તો આપડા છોકરાઓ પણ ધીરે ધીરે આપણી સાથે રમવા માંડશે, તમે પણ આ રીતે તમારા છોકરાઓને લઈને રમવા જશો, જાઓ છો ને?
હા, હા, હું અમે જઈએ જ છે, છોકરાઓને પ્રોત્સાહિત કરીએ જ છે કે તમે આવી રીતે તે રમો એમ કરીને, અમે અહીંયા નીચે બેસીએ એમ કરીને આંટો મારીને આવીએ એટલે છોકરાઓ નીચે રમતા હોય બરાબર, સારું, ચાલો તો મળીશું, ચાલો આવજો
આવાજો